હલો સાર
એક રસપ્રદ કલ્નારી જો તમને એક દિવસ માટે આખી દુનિયામાં એક ન શહેર જૈન કરણ તક મળે તો તમે શુંથી પેલા શું વિચારશો
હા જો મને સૌથી પેલા શહેર નવું ડિઝઇન કરવાની તક મળે તો થી પેલા હું એવું શહેર બનાવું જ્યાં લોકો આરામથી અને સુરક્ષિત રીતે રહી શકે કારણ કે સુરક્ષા અને આરામ લોકો માટે ખૂબ જ જરૂરી છે તેથી લોકો સુરક્ષિત અને આરામથી રહી શકવા જોઈએ એવું નવું શહેર ડિઝઇન કરવાનું હું વિચારું
તમારા મ સારા
તારા છે
શહેરની સૌથી મહવની ખાસિયત શું હોવી જોઈએ
હા મારા મત મુજબ તો શહેરની સૌથી મહત્વની ખાસિયત એ સ્વચા અને સારી સુવિધા હોવી જોઈએ જો સ્વચ્છતા હશે તો લોકો સ્વચ્છ રહેશે અને રહેેવામાં પણ સારું રેશે
વાતી છે